હલો.
હા અવાજ આવે છે મને પણ તમારી અવાજ આવે છે.
હમ હમ.
શું કરી રહ્યા છો?
બસ કઈ નઈ અત્યારે તો જમીને બસ આરામ કરી રહ્યા છે.
બરોબર હું પણ બસ હાલ જમીન ઉપર થોડા વોકિંગ કર્યું અને હવે બસ આરામ કરી રહ્યો છે ઉપર પીથારી કરીને.
એવું એમ ધાબા ઉપર સૂવો છો એમ.
આ ફૂલલી નેચરલ હવામાં. શું છું તે સારું રહે છે. શરીર હેલ્થ અને બધું સારું એસી કરતા તો સારું જ રહે છે. અને ઉપર સારું વાતાવરણ પણ હોય છે અને તાજી કુદરતી હવા પણ મળી રહે છે. અને ઓક્સિજન નું પ્રમાણ પણ સારું રહે છે.
હા એ તો વાત સાચી અત્યારે તો ઢાબા પર શું એક ઊંઘવાની અલગ જ મજા આવે. કારણ કે એવો ઠંડો ઠંડો પવન આવતો હોય ને એટલે તરત જ ઊંઘાઈ જાય. હું પણ જુના દ સાથે જયારે રહેતો હતો ને ત્યારે હું પણ ઢાબા ઉપર રેતો તો. તો કેવું કે વધારે સમય સુધી જાગતા રહી જ ના શકતા એમ. એવો ઠંડો જે પવન આવે ને એટલે ઓટોમેટિક તમારી આંખ બંધ જ થઈ જાય. એવું મસ્ત ઊંઘી ગયો એવી મસ્ત ને કે એવી તો બીજી ક મને વાત એવું લાગતું જ નથી કે અં એવું સારું ફીલ થયું એમ.
હા હું પણ આ રીતના ઢાબા પર સુવું છું નીચે એસી, કુલર બધું છે પરંતુ કુદરતી રમણીય વાતાવરણમાં જ સુવું છું. રાત્રે તમે એમ કે ખુલ્લા વાતાવરણમાં ખુલ્લાતા હોય ને તો તમે રાતે જ કેવા કે બધી પક્ષીઓ પસાર થતા હોય. તારા મંડળ, આકાશ મંડળ જોવા મળતું હોય પછી તૂટતા તારા જોવા મળે. પછી જેવું કે અત્યારે ચોમાસું નજીક આવી રહ્યું છે તો અમુક વખતે મોર જેવા પક્ષીઓ પણ એમની અવાજ આવી રહી હોય છે. ને અલગ અલગ આખા જે કુજરતી નેચર કેવાય ને સવારે ઉઠો ને તો કેવું કે આપણેે નીચે હોય ને ઘરમાં રૂમમાં સુઈએ તો કેવું કે દસ અગયાર વાગ્યા સુધી પણ નીચે સુઈ શકો તમને ખબર ના પડે ક્યારે કે સવાર થઈ છે કે નથી થઈ. પણ તમે કેવા કે ઉપર થાબા પર ઊંઘી ને તો જેવા કે છ સાત વાગે એટલે તડકો તમાર ઉપર પડે એટલે તમે ઓટોમેટિક તમારે અલાર્મ ની પણ જરૂર ના પડે તમે ઓટોમેટિક ઉઠી જ ને સવારે એટલા મસ્ત નેચર નેચરલ વાત વાતાવરણ પણ હોય છે અને પક્ષીઓની અવાજની બધું બહ જ મજા આવે છે એ રીતે.
હા હા એ તો વાત સાચી સવારમાં તો જો જે સન રાઈસ જે થતું હોય ને એ જોવાની પણ ધાવા પર એકદમ અલગ જ મજા આવે અને ત્યારે આપડે ઊઘવાને એવું મસ્ત આપડે સૂર્યને જે દર્શન કરીએ ને તો આપડે એવું માની શકાય કે દિવસે પણ મસ્ત જશે. કારણ કે ઘણા બધા લોકો છે અત્યારે ભારતમાં એવી માન્યતા છે કે સૂર્ય દાદા ના દર્શન કરવાથી પોતાના જે દિવસ હોય તે સારો જતો હોય છે એટલે એના કારણે ઘણા બધા લોકો એવું પણ કરેને આપણે પણ એવી રીતે કે સવારમાં મત એવા સૂર્યદાદા દર્શન થાય એટલે એકદમ પોતાનો દિવસ બની જાય એમ. બીજું કઈ નહી બીજું કવ એમ હા.
ને સવારે ઉઠવાના અનેક ફાયદા છે જેમ કે આપડા ગુરુ ઋષિ મુનિઓ બધા એમ જ કે છે કે સવારે વહેહલા ઉઠવું અને રાત્રે વહેલા સુઈ જવું. રાતે કુદરતી હવામાં તમે સુ તો વેલા વહેલા સુઈ જઈએ અને રાતના એવું કે. ઉપર એકલા હોય તો તમને કોઈ બીજું એક્ટિવિટી કરવાનું કોઈ જીવ ના થાય નીચે કેવું કે તમારે નીચે કામ હોય. બધા હોયને બીજા એક્ટિવિટી તમારું ધ્યાન જોડઈ રહે ઉપર તમે એકલા આ રીતના કુદરતી વાતાવરણ હોય કુદરતી વાતાવરણ નિહાળતા નિહાળતા મને ઊંઘ આવી ખબર પણ ના પડે સવારે તને આ સૂર્યના તે રોજ સાડા વેલા ઉઠી જઈએ એટલે તમારું શરીર પણ સ્વસ્થ રહે અને બીજી રીતે પણ સારું રહે.
હા હા એ તો વાત સાચ શરીર જોસ્વસ્થ ની વાત કરી. તો ત્યાં આગળ તો આપડે. અત્યારે તો જો કેવો જમાના છે, કે જે પણ જે જનરેશન છે, અત્યારની. તે બધી મોબાઈલ માં અને કમ્પ્યુટર જે એમાં હા ટાઈમ વેસ્ટ તો નહી. પણ જો ઘણી બધી એવી જનરેશન છે. કે જે મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામની જે વગેરે સ્ક્રોલ કરવામાં પોતાનો જે ટાઈમ બગાડે છે. તો એવું ના કરવું જોઈએ અને પેલા આપડે જયારે નાના હતા. ત્યારે કેટલી ઘણી બધી એવી રમતો રમતા અને ત્યારે આપણું. શરીર જે હતું એ પણ એક ફિટ હતું. અને અત્યારે તમે જોવ છો કે હું કોઈને જોતો નથી કે કોઈ. ફિઝિકલ રીતે કોઈ રમત રમતું હોય કદાચ રમત રમતું હશે. તો આ મોબાઈલ વગેરેમાં એવી. રમતો રમે કોઈ પોતાના શરીર ની તો અત્યારે કોઈને પડી જ નથી એમ. જે પણ છે, બધુ મોબાઈલ જ ટાઈમ લઈ લે છે, તેમના જીવનમાં ઘણી બધી જઉં છું ત્યારે અત્યારે તો એકદમ નાના નાના જે છોકરા છે, ને. એમની પાસે પણ જે સ્માર્ટફોન મળી ગયા છે. આપણે જયારે નાના હતા ત્યારે તો આવું સ્માર્ટફોન જેવું તો કઈ હતું જ ને એમ. એવી મસ્ત આપડે એની સાથે બધા એની રમતો રમતા ખોખો રમતા. ક્રિકેટ રમતા કબડ્ડી રમતા. જે દિવસો એકદમ હજુ પણ મને યાદ આવે છે.
હા એ વાત તો સાચી જેમ કે આપડણે નાના હતા તો માટીમાં રમતા. અત્યારના તો જીવન કેવું થઇ ગયું છે, કે ગામડા સિવાય ક્યાંય માટી જોવા મળતી જ નથી સિટીઓમાં હવે તો કેવાય. કે ગામડામાં પણ બધી જ જગ્યા રોડ થઇ ગયા છે. જેના લીધે છોકરાઓને માટી નથી મળતી અને હું. અનેક એવા કિસ્સા જોયા છે, જેમ કે અમારા રિલેટિવસ ને બધા છે. અમદાવાદ ને ત્યાં બોમ્બે ને ત્યાં. તો ત્યાં કેવું કે સ્પેશિયલ જે એક છોકરા માટેની સ્કૂલ હોય છે, નાના. છોકરા માટે કેજી કરતા પણ પેલા એને કઈક ગાર્ડન કે કઈક એવું કે છે, એ લોકો. એમાં ત્યાં આગળ છોકરાને માટીમાં રમવાના પૈસા આપે છે, એના ફી ભરીને માટીમાં રમવાનું. કે એક કલાક બે કલાક એ રીને રમવા માટેનું. એ લોકો માટીમાં રમવા માટેના પૈસા આપે છે, ને આપણેે નાના હતા. તો કેવાય ને કે માટીમાં તો મોટા જ થયા છો. પેલા તો અને માટી એક એવું વસ્તુ છે, જેમાં કે. એ રમવું પણ જરૂરી છે, એ પ્રમાણે. રમવા કે આપ જે અમુક જે રોગ પ્રતિકારક શક્તિ હોય એ. પણ હોય છે, અને તેનાથી જે અમુક રોગ થતા હોય છે, બાળકોને એ તે માટે. રમવાથી દૂર થાય છે, અને કેવા ગયા. ત્યારે તો એ બધું લુપ્ત જ થઈ ગયું છે. કોઈ જગ્યા પર માટી જોવા મળતી નથી બધે રોડ થઈ ગયા છે, અને કોઈ પણ. કેવાય કે અત્યારના બધા જે પેરેન્ટ છે, એ પણ થઈ ગયા છે. એટલે એના બાળકોને એવા કે કેવાય કે જેવું બાળક સમજણું થાય. કે નાનું હોય ત્યારથી જ એમને મોબાઈલ આપી દેશે અને. કેવાય ને કે યુટ્યુબ ને આ બધું જે અત્યારે રે તમે એક બે વર્ષ બાળક હોય ને. એને હજી સરખી રીતે ચાલતીને આવડતું હોય પરંતુ એને મોબાઈલમાં ટચ ફિંગર કરત્યના તે બધું. મોબાઈલ નું બધું ફાવતું હોય એવું છે અત્યારે જીવન
હા અત્યારે તો જે જનરેશન જ એવી થઇ ગઈ છે કે જે પોતાનો જે સમય છે તે આ મોબાઈલમાં વગાડે છે તેના કારણે કેટલા બધા જે નુકસાન થતા હોય છે અત્યારે જો ઘણા બધા જે નાના નાના છોકરાઓ છે ને તેમને નાની ઉંમર માં જ ચશ્મા આ આવી જાય છે કારણ શું કે તે જે મોબાઈલ જુવે છે એમાં એટલો બધો વાંધો નહી પરંતુ જે મોબાઈલ ન ડિસ્ટન્સ છે પોતાની આંખો અને મોબાઈલ વચ્ચે તે ઘણું બધું નજીક હોયને તેના કારણે તેને ચશ્મા આવી જાય છે આ બીજી પણ આંખમાં ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય છે તે આ મોબાઈલ ના કારણેને મારું તો કેવું એવું છે કે કદાચ તમે દિવસમાં મોબાઈલ જોુઓ તો જોઈ પણ શકો છો પરંતુ તેઓ થોડો ટાઈમ પોતાને ફિઝિકલ રીતે રમતમાં પણ આપવો જોઈએ તો પોતાનું શરીર તંદુરસ્ત રહે અને એકદમ જીવન છે એવું સારું આપણે જીવી શકીએ એમ તેનાથી આપણે આ તમે વાત કરી કે રો જે ઘણી બધી એમાંથી પણ પેલું મળતું હોય છે જેના કારણે આપણે તો પ્રતિકારક શક્તિ પણ મળે એમ એનાથી કઈ બીમારી વગેરે પણ ઓછી આવે અને આપડે પોતાનું જીવન છે તો માટીમાં તો રવું જ જોઈએ નહી તો આપડણે જીવન જ શું જીવીએ એમ એવું કહી શકાય ત્યારે ક્રિકેટ ફૂટબોલ કબડ્ડી ખોખો એ બધી રમત રમવાથી શરીર ની જે છે કસરતો થાય છે અનેને આપણા મિત્રો સાથે પણ એવા સંબંધો મજબૂત બને એમ આ ટીમમાં કામ આપડે ને નાના હતા ત્યારે તો આપડે ઘણા બધા આવાર રમતા બીજી તરફ કેવું કે મોબાઈલ ન એને યોગ્ય કદાચ ઉપયોગ કરીએ તો આપણને અભ્યાસ માં પણ આગળ જે બીજી માહિતી પણ મેલી શકે હ અત્યારે ઘણા બધા કેવું છે કે ઓનલાઈન જ કામ કરતા હોય છે તો એ સારું છે પરંતુ થોડો ફિઝિકલ રીતે પોતાનો જે ટાઈમ છે તે શરીર માટે પણ આવવો જોઈએ તો તો આપણે જીવન પણ સારું રહી શકે એમ
હા એ વાત તો સાચી જની કે કેવાય કે રમત રમજ અને જે બારની ્ટિવિ કરવી પણ જરૂરી છે એટરૂરી મ શરીર મદદ હોય બધા પડે અને શરીરમાંીું પ્રબ જે એ સતત ચાલુ રહે કેમ કે છોકરું જય્યારે તમે કોઈ પણ બાળકો થાય બેસી તો એના શરીરમાં કોઈ એક્ટિવિટી ના હોય તો તેનું કેહેવાય ને બોડી ફેટ વગે પોધુંવાે લીધે લડનું જે શુ છેને એ પણ બધ પૂછું થઈ જાય કેમ કે તેને ી હોય એ ડમાં એટલે પેલા કેવાય આઉટડોર એક્ટિવિટી તમારા બાળકો ને કરાવવી જરૂરી છે કેવ કે આપણે દાદા દાદા કેટલી બધી એક્ટિવિટી કરવાું કેવાય કે ત સ્કૂલ તો સ્કૂલ તો જતો જ બ સ્કૂ ઘરે આવી ને તો પેલા તો કેવા લખોટી હા તે ફુટબોલ ક્રિકેટ ઓરે છે જેવા શન રવિને વા જને જય શન રવિ આવે તું કેવા કે એક પણ દિવસ શનિવારે સ્કૂલ બંદર આ રીતના મને રબ હોો ને બધ બ તોખને હું સવારે ઉઠને ત તો લય રસ રસ કરી તૈયાર થ મે બાર જતો ને હ મારા મિત્રો એવા બધા પેલા તો કેવું કે અત્યારે કોઈ મિત્ર પણ કેવાય મિત્ર મિત્ર પણ નથી હોતો એટલા બધા પણ તેના તો કહેવાયથીરા મિક થ ને અમુ કેવાય કે અમે નખોટી લખીને ને કેટલી લખ આખ ડબ્બું કેવાને જો ડબ્બો આવે ને પ્લા લો એ આખો પેક કરી દીધો ભરેલો હજી પણ મા એમ એટલે કસા વસ્તુ નીકળે મને યાદ આવેતા જમવાનો ત્યારે હું આ બધું કરતો પછી કેવું બપોરે અમે જમી કરી કલાકવાય કલાક ખા બાાર વી પાછળ એ કરીએ પછી કેવાય સાંજે ત ચાર વાગે એટલે ફરતી ક્રિકેટ રમી ક્રિકેટ રમી વડી ટમ પાંચ વાગે ચ ચ પાછા વળય છે પાછાને કઈક રમ એટલે પેલા તો કેવાય ને કે રમવા મને એ ટાઈમ જ કરેતો એમના તો કેવું કેવાય એ છોકરાઓને આઉટડોર એક્ટિવિટી કરાવતા નથી. એમના પાસે ટાઈમ પણ છોકરાઓને કોઈ ટાઈમ આપી જે કોઈ આ કહેવાય ને કે રમત ચપ વિશે જ્ઞાન આપ જે કઈ એવું બધા છોકરાઓ અત્યારે એક સ્કૂલ છે જે પ્લે સ્કૂલ એમાં બધા એ પૈસા ભ મોક ક એક્ટિવિટી કરવા શીખવાડે. પરંતુ અ કેવાય છે તો પણ ઘરે આવી જ તોું કઈ જ નઈ ખાલી સ્કૂલ માં જાય એટલે કલાક બે કલાક શીખવાડે છોકરાઓને બાકી બીજ ની છોકું મોબાઈલોલિંગ કર સ્ક્રોલિંગ કરતું હોય અંદર નવી નવી એક્ટિવિટી ગેમિંગ બધું કરુંઉડોર એક્ટિટી છોકરાની સીધ એટલે કેવાય છે કે છકરામ ઘણા બધા અત્યારે તો કેવાય એટલા મો મોકલીતા એટલા રોગ થ થઈ ગયા છે પછી એ બાને ક ભરસાઈ કર પ જ્યાં સુધી હ એ કે હદીના સ્વય એ રી બધી પ્રોબ્લેમ આવે આપડે તો કેવું કે જ ને એટલા તડકા પણ રમતા પણ આપણે કઈ ના અત્યારનું જે બાળક છે ને જેવા કે તડકા બડકા બીજ લઈ જએ તો એ બાપ કેહેવાય કે બીમાર થઈ જાય